હલો હલો કેમ છો ધવલભાઈ
હા મજામાં દેવજીભાઈ કેમ છો તમે
બસ મજામાં તમે શું કરો સવારમાં,
બસ હું હલે આરામ કરું છું,
એવુ એમ ભણવાનું કેવું ચાલે,
ભણવાનું સરસ,
શું કરો ભણવામાં
ભણવામાં હું આઈટીઆઈ કરું છું,
એવુ આઈટીઆઈ તો સારું કહેવાય હ ખેતી ખેતી કરો છો.
હા ખેતી પણ ચાલુ છે, સાઈડમાં અને આઈટીઆઈ પણ કરું.
હાતો મનતો તમે કંઈ રીતે ખેતી કરો થોડી માહિતી આલોને
ખેતી હું દેવો મારે એક સિઝન પતે એટલે, નવો પાક ચાલુ થાય વાવવાનો એટલે હાલ, એમાં અમે મગફળી વાવી છે.
એવું એમ
હા
બરોબર ખેતીતો અમે એ કરીએ છીએ, અમે એ વીસ વીઘા જમીન છીએ, એટલે અમે દસ વીઘા જમીન, મગફાળી વાસે છે, અને દસ વિધા જમીનમાં અમે, જે કાસચારો છે, પછી પશુપાલન નો તબેલો કરેલો છે. મારે પશુપાલનનો તબેલો પેલું એટલે ઘણા બધા વ્યવસાય છે, ગમેઈ વ્યવસાય, એમાંથી ઘણી કમાણે તમે કોઈ દુકાન તમારો ધંધો હોય દુકાન નો એવો બધો,
આ દુકાન છે, મારા પપ્પાને રિપેરિંગ ની આ એસી, એસી, ફ્રીજ, કુલર, પંખા એવું બધું રિપેરિંગ કરે છે.
બરોબર તો લાઈટફિટિંગ કરે તારો ભાઈ
આ લાઇટફિટિંગ પણ કરે છે, અ બે જણા ભાગે રાખેલ છે, દુકાન
ચાલે ચાલે બરોબર છે, વાંધો નહીં તોહું એમ કહેતો હતો કે, આપણે જે વ્યવસાય કરવો હોય ને હોય દુઃખે ઓ હોય તો આજના સમયમાં તો ઘણા લોકો વ્યવસાય કરે છે, પાઇપલાઈન છે, એગોની દુકાન હોય છે, મેડિકલ. તો પાનપાર્લર તો, હાલમાં તમારા શું કયો વ્યવસાય કરવો જોઈએ? આપણે આપણે. કંઈ દુકાન ખોલવી જોઈએ હાલના સમયમાં.
આપણે હાલ, આપણે હાલ પોતાનો ધંધો કરવો જોઈએ. જે જેમ કે, આપણો પૈસો વાપરવો ખાસના પડે. અને આવક વધે.
બરાબર. એટલે એવા ધંધામાં કેવો ધંધો કરવો, જે તમે મને થોડી માહિતી આલો. કે કંઈ દુકાન ખોલવી જોઈએ કે, કંઈ એવી દુકાન ખોલવીજો. જો એમ કરે છે.
જેમ કે, આપણે અ એસી રિપેરિંગની ખોલી, બરાબર.
હા, ખોલ હા.
હાતો, એસી રિપેરિંગ કરે જાઓનું રોજ. કોકના ઘરે જઈને એસી રિપેરિંગ કરવાની, અને એમાં આપડો કોઈ ખર્ચો થાય નહીં.
સાચી બરાબર છે. વાત સાચી તમારી, મારા પપ્પા પણ કડિયા કામ કરે છે, કડિયા કામ. તો કેવું હોય કે, તમે હવે માની લો, તમારે કઈ ઘર બનાવાનું છે, એટલે હવે એમાં બે રીતે મારા પપ્પા કરવા કેય, એક ઉધાર રાખે. એટલે સાવ કે, તમારા ઘર નો ખર્ચો, તમારે ઉપાટ ને કરવાનો તમારે. પૈસા સિમેન્ટથી લઈ. લાસમાં બધું અમારે. હા, અને જે અમે એક બીજું આવે, દોનચી ઉપર એટલે કે માની લો કે, તમે ઘર બનાવે, એ માટે એક. ઈટ ચડાવીને, તો તેના પૈસા અલગ એટલે માની લો, એક હજાર ઈટ ચડાવી ને. તો તેના આઠ રૂપિયા છે, તો આઠ હજાર રૂપિયા તમારે. આપવાના, એવી રીતે હોય. અને સિમેન્ટ પછી, મજૂરી બધું તમારે. મજદૂરી ખાલી. બધું તમારે ખાલી, અમારે ખાલી હીટ જ ચઢાવવાની, એટલું એવું રીતે હોય છે. હમ. આવું સારું હોય છે, તમે હાલ ખેતીમાં શું વાવેતર કર્યું છે? બાત પડે.
હા, મગફળી વાવી છે અમે, અને ભીડા વાવેલા છે.
એવું, કેટલો ટાઈમ થયો? બોલો બોલો.
બસ હમણાં ટાઈમ થયો જ છે, ભીડામાં તો મહિના જેવું થયું. અને મગફળી તો હમણાં આવી જ છે, બે-ત્રણ દિવસ પહેલા.
મગફળીણા લેટમાં આવી લાગે, ક મગફળીમાં આવી.
હા, લીટ વાવું, એપલ આવેયને, એપલ એપલ વાળા.
હા, એપાલ એટલે ચોત્રીસ નંબર હવા એમ.
હા, ચૌત્રીસ નંબર.
સાડાો સ્્રેન્ચવા છે
અને તો, તમારે ભણવાનું કેવું ચાલે?
બસ, અમારે પણ સારું ભણવાનું ચાલે, હું તો બીબી એ કરું છું.
બી. બી. એ, હમ.
એમ માર્કેટિંગ, એચઆરે એમને એ બધું ભણવાનું આવે. એમાં તમે બિઝનેસ રિલેટેડ માહિતી મળે કે પબ તમે અમ બીએ કરીને હે ને તે પોતાનો ધંધો કરી શકો માની લો કે જેમ તમે આઈટીઆઈ કરો હો તો હવે તમને આઈટીઆઈમાં તમે સ્કીલ મળે. કે તમે હાલ જે સ્કીલ શીખો એ તમારે આગળ કોમ આવે. તો તમે કઈ શું શેમાં ભણો છો હાલ?
મું હાલ ફિટરનો ટ્રેડ ચાલુ છે મારે. તેમાં બધા મશીન ઓપરેટર આવે મોટા. મોટા મોટા મશીનો હોય ને એ ઓપરેટ કરવાના અમારે.
હા બરોબર છે,
એનું ઉપર ભણું છું હું. હાલ આઈટીઆઈ કરીને સર્ટ ટી લઈને આપડે ગમે તે કંપની જવું હો ને જઈ કહ.
એવું એમ? વાત હાચી તમારી ઓમ તો તમે કાઈ ક્યાંય જાવાનો પ્લાન કરતા હતા?
હા હું સુરત જવાનો છું આઈટીઆઈ કરીને સોલારમાં જવાનો છું.
હા તમે સોલારની વાત તમે સોલારમાં ભણવાનું ચાલુ છે કે બીજી કઈ
નહી હાલ મારે ફીટરમાં ભણવા ચાલુ છે. એની સાથે લઈને મુ સોલારમાં જઈશ. ત્યારબાદ સોલારમાં કંપનીમાં રહીશ બે ત્રણ મહિના. પછી સાઈડમાં ડિપ્લોમા કરી દઈશ.
બરોબર બરોબર. તમને ટ્રેનિંગ મળશે એને
હા ટ્રેનિંગ મળશે.
હા તો ટ્રેનિંગમાં પછી
નિકલ ડિપ્લોમા કરી લેશું ને અમે ત્યારબાદ અમારો પગાર એકદમ વધી જશે. એટલે
બરોબર છે મું તમને હવે એક વસ્તુ કઉં કે હાલમાં જે આઈટીઆઈ માં ઘણા એવા કોર્સો હે એમાં તમે પોતાની ડિગ્રી મેળવી ને ભવિષ્ય બનાવી શકો. જેમ તમે અ આઈટીઆઈ માં હું તમને કોર્સ વિશે માહિતી આલું તો તમે હાલ જે ફીડરનું કરો છો પછી બીજા આજના કોર્સો જેમ કે સોલાર હોય છે. એવા જે કોર્સો આવે ને એમાં મારો અવાજ તો પરફેક્ટ આવે છે ને તમને?
હા તમારો અવાજ પરફેક્ટ આવે.
હા તો હું એમ કેતો તો આઈટીઆ એક જે ઘણી જગ્યા આઈટીઆ ના કોર્સો આવેલા. એમના તમા શુરુઆત થી જ એવું શીખડાવે કે તમારે ભવિષ્યમાં શું કરવાનું. તમે કઈ રીતે આપણે પોતાનું જીવન ચલાવી શકો.
હા
એટલે તમે હે ને સારી રીતે પોતાનું જીવન એમાં તમે એમાં જે મેન કોર્સ હોય ને ઇલેક્ટ્રિક ના હોય, ફીડરના હોય જે વેલ્ડરના હોય પછી, કોપા કોમ્પ્યુટર ઓપરેટર પછી જે ડીઝલ મેકેનિક પછી
એ બધા
પછી અમે વહકલ મું કેની એક
હા વેલ્ડર
હા વે વેલ્ડર, પ્લમ્બર આતો હમ આ તો મને મારો એક મિત્ ત્ર ધવલ પ્રજાપતિ છે પેપડું નો એને મને માહિતી આપી છે. તે પણ હવે આઈ. ટી. આઈ માંથી જોઈન થયો છે હમણાં તેને પેલા બાર આર્ટસ કર્યું, બાર આર્ટસ કરીને બી એ કર્યું. હવે બી એમાં તેને કઈ જોબ ના લાગી એટલે હવે તે કહે છે કે મારે આઈટીઆઈ કરવી છે. એટલે તમે મન કહો કે આઈટીઆઈ માં હે ને કોર્સ કરવો જોઈએ હાલના સમયમાં?
એને હાલના સમયમાં કરવો જોઈએ ને તો કોમ્પ્યુટર કોપાનો.
કેમ.
કેમ કે આગળની દુનિયા ડિજિટલ થઈ રહી છે હળવે હળવે.
બસ આજે
એ પ્રમાણે કોમ્પ્યુટર જ કરવો જોઈએ.
બરોબર છે તો એના વિશે થોડી માહિતી આવે ને બે ચાર શબ્દો
જો કોમ્પ્યુટર આપડે કરીએ ને તો આગળ કઈ પછતાવું ના પડે અને આગળ એઈ આવી રહ્યું છે જેમ કે જે બહુ ખતરનાક છે તે પ્રમાણે આપણે કોમ્પ્યુટર જ કરવું જોઈએ. અને બીજું એમ તો છે ઘણા બધા કોર્સો તે પણ સારા છે. પણ આમ સારો સૌથી.
હ વાત તમારી સાથે કોપા જે હાલના એ ઈ ના સમયમાં તો ખૂ જ સારું કહેવાય કારણ કે જે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સમાં જે રીત તે એ લોકો તમે કદાચ જોય હશે આઈટી કરના બીબીએ કરના બધાના જે હાલમાં એ આઈ થઈ ગયું છે પરંતુ એ આઈ નો એટલો લાંબો સમયગાળો નથી. કારણ કે એ આઈ હવે જે ખાય છે તેમાં જે માઈક્રોસ છે પછી તેને હવે જોબુ એ આઈને બેન કર્યું કારણ કે જે એ આઈ નો જે ખર્ચો ખૂબ વધી જતો હતો કારણ કે જેમ કે લોકોનો ખર્ચો છે ને ચાર લાખ છે. તો એ આઈ નો ખર્ચો એનાથી ડબલ થઈ જતો હતો.
હા.
હવે જેમ કે આ રેપિડો છે હવે રેપિડો વાળાનો ખર્ચો કેટલો થતો તો ખબર છે. એ જે રેપિડો નો એક વર્ષનું બજેટ હતું. તેને તે બજેટ એ આઈ એ ચાર મહિનામાં ખાઈ ગયું. એટલે કે ઘણું બધું નુકસાન આવી ગયું લાંબા ગાળે તેમને બધું નુકસાન આવે એટલે તેમને એઆઈને બેન કરી નાખે. એટલે એઆઈ નો જે નુકસાન પણ થાય છે ફાયદા પણ છે. પણ ધીરે ધીરે એ આઈ બંધ થઈ જવા ઉપર આવી ગયું છે મને એવું લાગે મારા મતે તો. એ આઈ ઘણું તમારું શું કેવું એ આઈ વિશે થોડી માહિતી આપો.
એ આઈ ઓમ સારું છે પણ આમ આ જેના લોકો ના ધંધા ખાઈ જાય છે ને એ ખરાબ છે.
હા.
તે માટે કરીને લોકો ઓછું પસંદ ઓછું પસંદ કરે છે.
તમારે તો જો તમે આઈ ટી આઈ કરો છો તો એટલે એ આઈ તમને ન પડે કારણ કે બધા માની લો તમે વેલ્ડીંગ નો કોર્સ કર હો તો એ આઈ તો કઈક વલ્ડિંગ કરવા આવવાનું નથી.
ના ના.
હ હા હવે તમે કશો કે કોઈ કંપની હોય મોટી પણ તમે વિચાર કરો તમારી પાસે જે સ્કીલ છે તમે જે તે સ્કીલ ડેવલપ કરો ને તો એ આઈ શકે તમે વ્યક્તિ પાસે એક સ્કેલ હોવી જોઈએ એ આઈ તમારા માટે ફાયદાકારક જ છે. તમે ખાલી વાપરતા આવડું જોઈએ તો એ માની લો કે તમારે કોઈ વેબસાઈટ બનાવે છે. આપડે તો વેબસાઇટ બનાવવા માટે એ આઈ ડેવલોપર કરે છે પછી ડિઝાઇનરે ઈ છે આ ઈ ટી વાળા હે એના કરતા તમે જાતે વેબ તે જ ઓનલાઇન અન્ય જે ઉપન્યા હોય છે. એવા બધા એ આઈ નો યુઝ કરી તમે ઘણું બધું આય પોતાની જે સ્કિલ ડેવલપ કરી શકો પછી તમે ઘણું બધું શીખી શકો છો એ આઈ દ્વારા.
હા સાચું.
તમે પણ કોઈ તમારા પપ્પા જે વ્યવસાય કરે હે
હા
એ તો તમે મને ખેતી કરો હો પશુપ પશુપાલન શું કરો કામ થોડું
પશુપાલક છે અમારે ગાય ભસ
જણાવો થોડા એના વિશે માહિતી કેટલી બેસો ગાય તો છેલો થાય હ બોલ હા
તે એમાં પપ્પો પહેલાં સવારે જ ચારો લેવા જાય ગાય માટે
દરબાર
ચારો લાઈન નાખી એટલે અ ચારા ઉપર બધું ચાલે ગાય ભેસતો પછી ઓ જેન માટે ખાણ આવે ખાણ
હમ્મ
એના માટે ખાણ આવે અ એન ઉપર થી ગાય બેસ દૂધ આપે વધારે
ન્યુયોર્ક
જેવું ખાણ એવું દૂધ
બસ પછી તમારી કેલ્શિયમ વાપરો તમે કેલ્શિયમ
ના કેલ્શિયમ નહી
તો હું તમને કહું કે કેલ્શિયમ તમારે વાપરવું જોય કારણ કે જે પશુઓનું તમે દૂધ તો વધારે કાઢે પણ જે કેલ્શિયમ છે તમારું જે એક તો દૂધ વધારે કાઢે ને કે દૂધ ખબર ફેટ ઓછા આવતા હોય છે અમુક ને
હા સાચી વાત
એના કારણે કેલ્શિયમ વાપરવાથી ફેટ પણ વધે બીજા અન્ય ઘણા નફા થતા વાગે હાલમાં એક તે સારો કેલ્શિયમ આપ છે તેમાં તમે કદાચ જોય હશે તો તેના જે કેલ્શિયમ છે તેનાથી કઈ આડઅસર નથી એટલે એના હડઅસર ના થાય એટલે ભેસને પણ કશું નુકસાન નથી થતું અને કશું નહી હાલમાં તો જો ગરમી કેટલી પડે છે એટલે હું તો તમારે કેટલા બેસો છે કેટલી ગાયો છે
અમારે એક ભેસ છે એક ગાય છે અને એક રડલી છે
હા તમે દૂધ દૂધ ભરાવો છો
અ ના દૂધ નથી ભરાવતુ ઘેર ખાઈએ લગીર કાઢે
ઓછું હજી એમ હું તો કહ તમે એક ગેસ લાવી દોને હવે
હા
તો તમા